હેલો બેન હેલો હલો
હલો
હા બેન તમને મારી અવાજ આવે છે.
હા હવે છે બોલો
હા બેન આજે આપણેે ઈદ વિશે વાત કરી તમને કઈ ખબર છે એદ વિશે તમે મને કેવા માંગો છો કઈ
તો ઈદ વિશે તમને જણાવો તે ઈદ એ મુસલમાન લોકો ન એટલે કે તહેવાર છે. ઈદ એ મુસ્લિમ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે. આ તહેવાર માં વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે ઈદ ઉદ ફિંત અને ઈદ ઉલ અઝહા એટલે કે બકરા ઈદ અને ઈદ એમની બે બે વાર ઉજવવામાં આવે છે. ઈદ ઉલ ફિત્ર ને એટલે કે રમઝાન ઈદ કહે છે રમઝાન ઈદ પણ કહેવામાં આવે છે. જે રમઝાન ના પવિત્ર મહિનામાં પરિ પવિત્ર મહિનાના પછી આવે છે. રમઝાન ના મહી મહિનામાં મુસ્લિમ ભાઈ બહેનો આખો મહિના ઉપસ એટલે કે રોજા રાખે છે. રોજા પર રોજા પૂરા થયા પછી ચાંદ દેખાયા બીજા દિવસે ઈદ ઉજવવામાં આવે છે તેઓ આખો એટલે કે રમઝાન આવે છે તો તે રમઝાનમાં તેઓ આ ખો મહિનો અ રોજો રાખે છે. ઇપાસ રાખે છે પછી રોજા જેવા એ એ લોકોના જેવા રોજા પૂરા થાય છે ત્યાર બાદ તેઓ તેમની ચાંદ દેખાય છે તો તેઓ તેમના ચાંદ ના આધારે તેઓ ઈદ ઉજવે છે તમે શું કેશો
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે આજે ઈદ હોય છે ને તે આ ઈદ ની મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રમઝાનના પવિત્ર મહિનાની પૂર્ણહિત પર ઉજવાય છે. રમઝાન મહિનો એક રોઝા અ મુસ્લિમો સમુદાયના લોકો આખા મહિના દરમિયાન સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી અન્ન અને જળનો ત્યાગ કરીને રોજો રાખે છે આતમાં આ અને આ મહિના માત્ર ભૂખ્યા રહેવાનો નથી પરંતુ ખરાબ વિચારો ખોટું બોલવું અને અન્યાયથી દૂર રહીને મનને શુદ્ધ કરવાનો મહિનો છે. અને ચાંદ રાત ચંદ રાત જે હોય છે, ને તે રમઝાન મહિનાના અંતે જયારે આકાશમાં નવો ચંદ્ર દેખાય છે, ત્યારે ઈદ ની જાહે
ચાલુ તો હે કશ ચાલુ હે